હલો
ક્યા કર હમ હમ
શું ભ આગળ
કઈની દુકાને બઠી
હ દુકાની છે
હમ
બીજો દુકાને ચાલે છે નહી ચાલતી
ચાલે અસલ ચાલે દુકાન અમારી તો રોડ પર છે ને મતલબ એ મેન રોડ છે અસલ ચાલે
અમારે બે રોડ પર છે તો વાંધો નઈ ચાલે છે
હમ
હમ
હમ શાંતે તજો
હા શાંતિ
હમ
તને શાંતિ છે
હ મારે ભી શાંતિ.
બરાબર.
હમ
આપડે તો હવે સો કઈ નહી બોલ બીજું
કઈ ન ભાઈ મમ્મી
ક્યો
કઈ નહીયાર પી લાગો પણને હમ
લો એક હચોરી મટી ગઈ પીજ આપી તો પછી આપે તોજા. ભજીયા છે બીજો બોલ કેવા ચાલે શાંતિ છે ને.
શાંતિ તું બોલ.
કઈ નઈ બસ ગરા ગાય છે તો દેવ મળ્યા.
કઈ ર એમ ગાવ હોય બેઠે તો. આપડો મતલબ સા સાઈ બને સાઈ બિઝનેસ ભ ઇમ્પોર્ટન્ટ છે એજ ને.
હા અડેલાપ બટ ના પડે આપડે મમ્મી પપ્પા બચાર કામ કરે ને.
હા તોને મદદ તો કરની પડે સબ ક મદદ કરવાઈ.
હા મધર તો કર પડે.
હોવ જ ને ઘર બેઠે પઠ કોણ દે મતલબ દે બી પણ તો બી આપડે નવરા બેઠા. થોડી વ મદદ તો કરની પડે ને આ તો વાત તાર ભાઈ હોસ્ટેલ. ઓજને હમ. હ શાંતિ તુજો.
હ શાંતિ.
હમ.
ચલે.
કોઈ ન મારમી રજ કર રહી ને.
હમ તાજરસ બનાવા.
હો રસ પુરણપુરી.
મ બલાતી નને તું ખાવા ખ. હે હવે હું કેમ કઉ બોલાવે તું. હું નહી કે કે તું આઈ જ ભાઈ.
ખટતી હો તો સર લેવા આવંશે.
હા.
તરી બેના આવી ગી મલતી હા.
હા વાેન.
હમ. હ બોલતાજ તું જો.
તે ના પાસ.
હમ હમ.
હા બીજું બોલો.
શાંતિ શાંતિ બ.
પસાલ્યા ને બીજું. એલી બસર ખ તો કોણ એસોર. હા બીજું હો ચાલ બીજું કાઈ.
હમ બોલ બ છ. હું દું ક નવી મા મમ્મી કે ક મારા મમ્મી કેલા હ ફટાટાઢનાખ તો કે કઢ ના કેવું હઉદને
અલગ આપ આપીના
હલો.
હા બર.
કઈ ન. દરેક રોડ પર મશીન ન પડશે તો અવાજ આઈ રહ્યો છે.
કઈ નહી તો ક હોય.
હા કશે રોડ પર અવાજ કર.
તો રોડ પર મતલબ જો આપડે બઠા હોય ફ્રી બઠા હોય આ રોડ પર છે ભગલી ગાડી નક. આપડ બાબુ રોડોડી કેવાય.
હા તો છે આપડા પરવડતો ન.
આવજ ના શાંતિ સુજ હમ હમ ફ્રેન્ડન ગ ફોન આવે કે નહી આ હતા
હ આવ્યો
વેનપણીનગા હોન આવેક ન આ
હ બેનપણીંગ તાવે બે ત ગ્રહ કર બ ન ન બનું
હમ અગઞા
હમ
હમ
દ દિવ કન છે
હો બસ તજું શાંતિ
બરા હમ
હમ હવે હાજીઓ ખાવા કે તૈયારી ચાલુ હો જયગ એ
અમારા રોડ પ્યો કે તો રોડ અમે સ માપે છે
હમ હમ તો ખાનગે બી નાસ્તો બનવો કે હવારમાં એકલો જ બનવો નાસ્તો નાસ્તો હાજ હવાર બનાઓ કે હવારમાં એકલો જ બનાો
ના હવારે ભણા દે ને મળ જયારે પપ્પા છેરે ભણા દે મારા પપ્પા કારીગર છે ને
અચ્છા હ સર
હ મારા પપ્પા ભણ દે અડ અ તો હવા કે પણણાજે ઓવડો રોજ તો પણણાજે પપ્પા
હમ હા
હા
ચાલે
હા
હમ શાંતિ તજો
હજ સું કઈ નઈ અમારે રોડ બને તો રોડ માં આપે છે
હમ
રડું ક છે તુંટે ગું દો હ પાછો ભણાય ન હો તો
હમ અસ ન બના્યો તો
હમ
હમ હમ હમ કઈ નઈ અમારે સ્કૂલ કા છોરા અમાર આજુબાજુ ફૂલ લ હો તો ચાલ્યા કરે અયા દુકાન આજુબાજુ દોસ્
હો આજુ બાજુ અમારે ત દાન પછી એક જ કે નાસ્તા એ તો ચાલે અમારે ન પેલા ઘણા વ દિ કાનસાના તોયા
હા જુની દુકાન અત્ર જમ ગયયો
હા મને માહ છે કો દુકાન જે લસ વરાોગા
હા બરાબર અમારે ગણિત દૂધનની દુકાન તો અમારી જંગ રોડ પર છે તો ચાલ્યા ઘરે એમ
હા
અને ટોટલ કિરણ ઓસા ઓન વેજ હતું, ચલ કારણ હમ. બોલ, શાંત તુ જો.
બજ
બસ શાંતિ.
કોઈ લગન વગન છે કે નહી
છે ને બે હવે તો સબજી હગીને એ હોય રેની છે તોવે લગ્ન આ ઘણા લગન છે ભી તો પતરા ઘણા નહં અમારા હવે તો ઘણા લગ્ન છે જબ્બર ખ હવાઈ નેત્રા લગ્ન છે મી ક કે નાચનાને ને હગ નાચનાને ખાાઈ ખાઈ ને એળદજવા છેું અત્ર લગ્ન છે અને ગરમે જ લગ્ન, અત બધા આય ગ તો ફેર તૈયાર હોવા ગેલાય ને, ઓ ને સબ લ એ.
હ સગ ના
ફેર પાછી શોપિંગ કરવા બહાર ગામ જવા ગો ને, ફેર પાછી બસન ગેલાય, બસ મળે નહીં મળે, પ્રાઇવેટ ગાડી લઈને જ છે તો લાય. હમ. હો જ, અ બધો લાંબે શોપિંગ કરવા જાય તો, મુફત ફરવી એ લાંબી નહી ઈ હોય એમ.
અરે ના, ને લગ્ન તો શોપિગ ના હો, એનું સલાય ભલે. આપડે વા હો તો લઈને જ. જે પણ કપડા નહીં હસલ, નકળતત્ર
હદને. હમ. હવે શાંતિ.
હલો.
હા, હા, બોલ.
હલો.
દીજ શાંત હ બૂછો. હલો. હલો. હલો.
હલો.
હા, દુજા શાંતિ પૂછો?
હા, શાંતિ.
હમ, હમ.
બહ દબ થમા
કંઈ ન, શાંતિ પછી આમ અત્ર બ લગન આ ગ તો લગન હવે ઝગડા મતલબ પ પાછા પેરે નની રિપીટ નહી કરે, પત્ર હગડાના અલગ અલગ લાણા. હા. હમ. હ. બોલ, તુજે શાંતિ.
જતી
જાઉને.
હલો.
હા, જાઉં કોલેજ તો.
હા, બ
હા, જાઉ છે. જાઉ, જાઉં, કોલેજ જાઉ.
હા, બરાબર.
હમ.
હવે તારા લગન કમે તો?
મારા, હ ખબર નહીં કવ્ય કરવો. પરિ વાર છે ભણવો પ્યા પછી.
તેનું ક્યાં જોવું મારે તો
હા, જબ ગીતનું હો જાયગ કાર કરેંગે.
હા, પણ આપણા અમે તો હો જાય ને છોરીને ની બારમાં ઘણા ને બે
હમ્મ, આટલી જલ્દી કોઈ લગન નહી કરતી હવે.
હા.
હવે સો ભણે સમજદારી
હા.
ભણેે ભણવેે ની ભણે એ ઘરે દેખા કરે બીજુ તો અસલ મા તો કોઈ કર તારું કર દેને માારું ભી કરે અસલ ઘર બર કોઈ ન છોડે. હા, અને દેખ ભાઈ આપણે બેન મારી આપણે મેં તો ખબર ન . ગયું.
હા, બરાબર.
તુજ ને
ના, લગન હો જાય ન . ન પડે, પછી હોય
બો સારો વર ઢૂલો પડે
હા, અસલ ઘર પડે ખેરો .
ઘર મળે તો વારોછર નની મળેને અસલ વર મળે તો ઘર વારછર ન મળે હોય છે.
મારે તો ઘાર પછી ધોથી એક જ મળે હતો.
હઉ તો તો આપણી ઈજ્જત નહી કરે હવે અને આપણાને કે જ્યાં પાણી હોય એમાં કીચડ બતાડે ને?
કીચડ પાણી બતાડે તારે ભાઈ જમાનો બદલ જાય કે જ પાંચ મિનિટ મે પલટ જાય.
ને કે આમ હું કરાવ ને હો પછી
હા, સબ કે જરૂર હોય તો સબ કે
એજને.
કામ પડે ભાઈ કરે નઈ કામ પડે તો કોણ આપણે
એજને.
હમ્મ.
તો સબ ગરજેલા રે સબ બતા કે ગરજથી હગળ કરે.
હા, ઘરેજ સબ મતલબ એ છે
મતલબ એ સબ કામ કરાવવા કરેને કામ જ્યા પછી તમ કોના
લગન કરા જબરા-જબરા બો કરાને પછી તો ને
હજ તો પેલા કેવું કરાવવા કોઈ કરાવે નહિ.
હ આપડે ભજડિયા વાચ્ય પડે ને લગ્ન કરવા તો પછી એ પલટ દયા કઈ દુઃખ પડે તો પછી કઈ દીધી એવી
હા.
બંદા એવી તો ઊમદા પ્રમાણે ઊઘે એક ને આપણને કર્યો વાત લાયા તો આપણ કર દે તો પછી બદલ જાય પણ
હમ્મ. હમ શંત તુજ
હલો.
હા, સાચે તજ એવું ચા
હા શાંત
હમ હમ